હલો
હા, બોલો.
કેમ છો બેન?.
મજા આવે, તમે કેમ છો?
સરસ સરસ સરસ.
હ.
અરે, મેં તો તમારે કાલે એક કરવા કોલ કર્યો કે કાલે છે ને, અમે લોકો બારે જમવા ગયા તા. અને સવારે જામવા ગયા ત તો? અમે ગાડીના બહાર નીકળ્યા તો એટલી ધૂળ, એટલી ધૂળ જેવી રીતે આપણા દેશમાં તો પ્રદુષણ વધી ગયું છે.
અરેરે હા તો બરાબર જ છે ને તો, તો આજે જે હવા આપણેે શ્વાસ લઈએ છે તે. કે છે શું? હવા થોડી છે કઈ શુદ્ધ હવા એ તો પ્રદૂષણ છે. પ્રદુષણ છે આખો આપડ પ્રદૂષણ આપણેે શ્વાસમાં લઈએ છે.
અરે વિશ્વ પર આજે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. પરંતુ વિશ્વયુદ્ધ થયા વિના પણ વિશ્વ વિનાશના આરે આવીને ઊભું છે. હવે એટલા બધા વધ વધી રહ્યા છે તેનાથી પણંતું પ્રદૂષણનુંું ઝેડ આપણા અંદર ગંભીર સમસ્યા બની રહ્યું છે.
હા, તો કારખાનાનું જે ઝીરી વાયુ છે. તે વાતાવરણ વાતાવરણમાં સતત વાતાવરણ? કે પેટ્રોલાય છે
હા.
ફ છે ઝાડ આપ કે સ્રીજલ લાઈટ. છે તો એ બધા લોકોર બના. કાપી દે તો આપડો ઓક્સિજન ઉન ભી નથી આપણા પાસે મળતું. જાણવા રાું?
એજ તો, આપણે રોજ સવારે ઉઠીએ છીએ શ્વાસ લઈએ છેએ પાણી પીએ છે બહાર જઈએ છે એ ક પણ આપણે વિચારતા નથી કે જે આપણે શ્વાસ લઈએ છેએ પાણી પીએ છેએ તે સાચેમાં જે તે શુદ્ધ છે કે નહીં. આજકાલ તો પ્રદૂષણ એટલું છે જ્યારે આપણા પર્યાવરણમાં આવી ગંદગી હોય છે આવા ઝેરી વસ્તુઓ તો જે માણસો પ્રાણીઓ અને છોડને નુકસાન કરે. તો કેટલું ખરાબ કેહેવાય.
હમ સાચી વાત. રાસાયણિક કારખાનામાંથી આવનાર અ બધા? વાવરણ કેટલું પ્રદુષિત કરે છે? એ દાખલા તરીકે? ણ કરીને તેને જેલ વેણી બનાાવી દીધુંપભ હતું એ વૃક્ષો અને વાવ હ વિનાશ વાયુ પ્રદુષણ કેટલું બધું વધતું જાય છે. હવામા પ્રદુષણ બગાડે છે અને આંખ ના રોગો ફલુ, ખાસી થતા શ્વાસ ના રોગોને એટલી બધી તકલીફો ઊભી થાય છે.
હા, બરાબર કહો છો. અને ઓલું જે તમે ભોપાલનું કીધું, એ તો ભૂલાય ના ને એવું જ છે.
એના અંદર બિચારા એટલા બધાની જાનો ગયેલી હે. માસૂમ લોકોની, જેને કઈ એનાથી લેવા દેવું જ નહતું.
એજ તો. અરે મેં તમારે એક નાનો અનુભવ કહો, તમે સાંભળો ને, તમને મજા પણ આવશે. થોડા સમય પહેલા છે ને હું રસ્તા પર ચાલતી હતી, મારા પાસેથી એક મોટી ટ્રક ગઈ. એના અંદરથી એટલો ધુવાડો નીકળ્યો, કે મને તરત ખાંસી આવવા લાગી. મને ત્યારે વિચાર આવ્યો કે જો એક મિનિટ માટે આટલો જે ધુમાડો છે તે એટલું સહન કરવું મુશ્કેલ છે, તો જે લોકો જે લોકો જે ટ્રાફિક પોલીસ જે હોય છે, રિક્ષા ડ્રાઈવર્સ હોય છે, રોડ પર જે કામ કરે છે, તે માટે કેટલું મુશ્કેલ હશે. અને એ માત્ર એક ટ્રકનો ધુવાડો હતો, હવે તમે વિચાર કરો આપણા જે આખા જે સિટી છે એના તે કેટલા બધા એવા વેહકલ હશે જે આજકાલ જે મોટા શહેરોમાં કહે છે, હવા પણ ખરીદવી પડે છે, ઓક્સિજન, સિલિન્ડર અને એર પ્યુરિફાયર વેચાય છે. એક સમય એવો હતો કે લોકો કહેતા હતા જંગ હવા મળશે. પણ હવે પ્રશ્ન છે જો જંગલ પણ ના રહ્યા તો?
તો પછી આ તો શું જ કરી શકે છે. કાર્બન ડાયોક્સાઇડ ના પ્રમાણ વધશે, અને ગ્લોબલ વોર્મિંગ તો તમે જાવા જ દો, જવા જ દે ગ્લોબલ વોર્મિંગની તો વાત જ ના કરો. આના લીધે ગ્લોબલ વોર્મિંગ કેટલું વધી રહ્યું છે. બધા જ આપણેે બધા નાગરિક શું, સરકાર તો લઈ છે, બધા સ્ટેપ્સ લઈ છે એને સારું કરવા. બટ આપડે લોકો સમજતા નથી ને. આપડે લોકો સરકારનો સાથ નથી આપતા.
આપણા સ આપણા દેશમાં હમણાં કેટલા બધા નવા-નવા બ્રિજીસ બને છે, મુંબઈમાં જોયું કે ને આપણું દેશ કેટલી પ્રગતિ કરે છે, ઓલું અંદરખાના વાલું જે ઓલું મુંબઈમાં અંડર ટનલ બ્રિજ બન નાવેલું છે તે છે, અટલ સેટુ બ્રિજ છે, એવા બધા એટલા સરસ-સરસ બ્રિજો બનાવે છે. એના ઉપર લખે છે કે પ્લાસ્ટિક ન નાખો, પણ આપણા લોકોને તો જે લખેલું હોય ને એનું ઊંધું કરવાનું. જયારે આપણે પ્લાસ્ટિક રસ્તા પર ફે ફેંકીએ છે, ના પાડે છે તો આપણે રસ્તા પર જ ફેંકીએ છે. જયારે આપણે વૃસ વૃક્ષને રો પવા કહીએ છે તો એ લોકો વૃક્ષને કાપે છે. જ્યારે પાણી બચાવવાનું છે, તો પાણી બગાડીએે છે. ત્યારે આપણે પણ પ્રદુષણ વધારવામાં ભાગ્યા લઈએ છે. છે કે નહી?
હા સાચી વાત છે.
અને તમે તો શું કહો કે આજકાલના જે યુવાનો હોય છે ને એ તો આપણે આ જે એ લોકો શું વિચાર કરે છે કે એ લોકો અહ કે જ્યાં કચરો જોશો ત્યાં યોગ્ય જગ્યાઓ ના નાખીશું, પ્લાસ્ટિક ઓછું વાપરીશું, વૃક્ષો વાવશું. એ આપણે આજે બધા ઓલા કયું ગ્રીન એન્વાયરમેન્ટ ડે, એન્વાયરમેન્ટ ડે, જે જૂનમાં મનાવીએ છે, આખો વીક મનાવીએ છે. એક વીક તમે ઝાડ રો પી લીધો, પેલા તો ખબર છે ને યુટ્યુબ પર બી બધા અહ કન્ટેન્ટ ક્રિએટર્સ બધા બતાવતા હતા કે બર્થડે હોય તો ઓલું ઝાડ રોપે, એ તમે બ ડે પર રોપી લીધું, પછ તમે આખો વર્ષ એની કેર કરો છો? એ પણ તો જો. ખાલી બધાને બતાવે કે હા અમે લોકો રોપીએ છે. એ થોડી હોય તમે એને કરો તો પણ જોઈએ કે નહી.
હમ્મ, તમારી સૌ સતા સાચી વાત છે.
આપડી જે પૃથ્વી છે
હમ્મ.
એ આપણા પૂર્વજો પાસેથી વારસામાં નથી મેળવી. અમે આપણે એને બાળકો પાસેથી ઉધાર લીધી છે. એટલે આપણી ફરજ છે કે આપણે તેને સ્વચ્છ અને સુરક્ષિત રાખવું જોઈએ.
હમ્મ. હવે તો હવાના સાથે-સાથે પાણીનું પ્રદુષણ બી કેટલું ભયંકર રીતે વધી ગયેલું છે. જેવી રીતે આકાશમાં ઉડ તા વિમાનો, રસ્તા પર ચાલતા વાહનો, આગગાડીઓ, બધી શીપ બધી જાય છે પાણી ના થ્રુ, એના અંદર એટલું પ્રદુષણ નીકળે છે એના અંદરથી, કેટલું ઓઈલ નીકળે છે પાણીના અંદર એના લીધે બધી મછ લીઓ અંદર જે રહેતી હોય બધી મછલીઓ અલગ-અલગ જાતની એ લોકોને કેટલી તક તકલીફ થાય છે.
અરે તમે તમારે ખબર છે ઓલું મુંબઈમાં જે બનાવેલું છે ઓઈલ વાસ્તે, એના અંદર હમણાં કઈ ત્રણ ચાર વરહ, ત્રણ ચાર નહીં, થોડા વરસ પહેલાં છે ને એના અંદરથી અહ જે ઓલું ઓઈલ લ સપ્લાય કરવાનું જે પાઈપ હતું ને તે ફાટી ગયેલો હતો, તો આખા સમુદ્રમાં અહ ઓઇલ-ઓઈલ આવી ગયેલું હતું. આપ ભલે આપણે એનું પાણી નથી પીતા પણ આપણે પાણી યુઝ તો કરીએ છે કે નહી, હવે આવું ઓઈલ વાલું પાણી.
હમ્મ.
એ જ તો.
અહિયાં આપડા વલસાડમાં બી તો થયેલું હતું.
શું થયેલું હતું?
આપડા અહિયાં નદી કિનારે બી તો તીથ અહ આપણે જઈએ છે તિથલ, તા કોઈ કંપનીમાંસી બધું ઓઈલ હશે બગડી ગયેલું, તો એ બધું વેરી દીધેલું હતું. ખબર નહી કેટલા મહિના પેલા કે એ બાજુ સાંભળેલ હતું મે ઈએ. આખું ઓઈલ-ઓઈલ વાલું હતું. ચીકણું-ચીકણું બધું. મે લોકો ને વાત કરતા સાંભળેલું હતું.
એવું છે. બરાબર. છે તો પછી તો. મેં અગર આજે આપણે અગર પ્ર નેચરને આપણે પ્રોટેક્ટ કરીશું, તો કાલે આપણો જે અહ દેશ છે તે વધારે સ્વચ્છ અને ગ્રીન થઈ જશે. તો આજના જે થોડા-થોડા જે ઈંગ્લિશમાં પણ કહેવત છે ને કે સ્મોલ એક્શન લીડ ટુ બિગ રિઝલ્ટ. એટલે તો આપણેે વિડ નોટ ઈનહેેરીટ ધ અર્થ ફ્રોમર એન્સેસ્ટર્સ, વી બોરો ઇટ ફ્રોમ અર ચિલ્ડ્રન્સ. ઈટ ઈઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ ધેમ.
હવે તો અવાદો અને ઘંગોટ પર બી તો એવું નિ યમિત લાડ વાળા નહીં, કે હવે તો સમય દૂર નથી કે જયારે બહેરાશ એક સામાન્ય રોગ થઈ જશે. હવે તો સ એક એનું બી નોઈસ પોલ્યુશન કેટલું બધું વધ વધી ગયેલું છે. જે માનવજાતના જાડપણમાં મુશ્કેલી આવે છે, એના દિમાગના અંદર ઉશ્કેરાત અને લસણ જેવી ઘાતક બીમારીઓ પણ મોટી ભાગે વન વધી રહી છે.
એ જ તો. અરે હવે ચાલો-ચાલો બહું વાત થઈ ગઈ. હા. મારી સ સ્વીટી આવી જશ શે. ચાલો મૂકું. બાય રિયા. મળીએે-મળીએ. આવશો ને રાતે?
હા, હા.
વોક કરવા આવજો.
હા, ચોક્કસ-ચોક્કસ.